હાલો.
હાલો.
જય શ્રી કૃષ્ણ
શ્રી કૃષ્ણ ભાઈ.
કેમ છો તમે?
એકદમ મજામાં. તમે કેમ છો? ઘરના બધા સારા તો છે ને?
હા એકદમ સારા છે અને એ તમારી સાથે હમણાં એટ કે આરામ એટલે કે ફ્રી બેઠો છું અને એ જ કે તમારી સાથે વાત કરીએ. એટલે કે જે ખેતરમાં આપણેે જે કામ કરીએ છેએ પેલા તો આપણને પાણી એવું મળી રહેતું. પરંતુ તમે જાણો છો કે હમણા તો પ્રદુષણ પણ ખુબ વધારે થાય છે અને ગામડામાં પહેલા જેટલું આમ બધા સ્વચ્છતા રાખતા નથી એ પણ હમણાં કરતા નથી કારણ કે સ્વચ્છતા આપણે રાખીએ તો આપણા માટે સારું છે. કારણ કે અમારા ગામડામાં જે પહેલા સ્વચ્છતા રાખતા હતા તે ખૂબ ગંદકી પણ કરે છે બધા લોકો અને સમજતા નથી અને એમ તેમ કચરો નાખી દે છે અને ગમે ત્યાં કચરો નાખે છે જેના કારણે હવે તો આ દુર્ગંધ એટલી ખરાબ આવે છે અને ઘરે પણ એટલી બધી સ્મેલ આવે છે. જેના કારણે હવે તો શ્વાસ તકલીફ થાય છે કારણ કે પહેલા તો લોકો સમજતા હતા પરંતુ હમણાં શું થયું છે બધાને કે ગંદકી ગમે ત્યાં કચરો નાખી રહી છે અને સમજતા જ નથી. તમારા ગામડામાં કેવું છે હમણાં?
હા અમારા ગામમાં પણ એવું જ ચાલી રહ્યું છે કારણ કે એટલી બધી કચરાપેટી મુકવો ને કારણ કે આપડ ગામમાં આપડી ગામની કઈ ઈજ્જત પણ નથી રહી હમણાં. બધા આપડા ગામમાં આવવા પહેલા થોડુંક વિચારે છે કે ખુબ જ એવી દુર્ગંધ પણ આવા લાગે છે અને અમારા ગામમાં શું કર્યું છે કે અમારા ગામમાં જે મેદાન ખાલી હતું. મેદાનમાં શું બીજા ગામનો કચરો અમારા ગામમાં જ આવીને તો જેથી કરીને અમે તે વિરોધ કર્યો છે કે અમારા સરપંચ શ્રીને વાત કરી કે અમારા ગામમાં એક જ મેદાન છે, તો તે મેદાનમાં નાના નાના છોકરાઓ રમતા હતા તો તે તે મેદાનમાં પણ બીજાથી લાવીને કચરો અહિયાં પણ લખવામાં આવ્યો છે. તો આ કચરા પર અમે ખૂબ જ એવી વધારે અ પુષ્ટિ કરી અને બધા ગામજનોની સાથે બેઠક કરીને તેને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો તે વાત અમે મૂકવામાં આવી અને બીજા બધા પણ કેટલાક કાર્યો એવા કરવામાં આવ્યા કે જેથી કરીને પ્રદુષણ ખૂબ જ ઓછું કરવામાં આવી રહ્યું છે. તમારા ગામમાં શું એવા કે પગલા ભરવામાં આવ્યા છે તમારા તરફથી?
હા અમે તો અરજી કરેલી જ છે કારણ કે આવ એવું એ લોકો કરતા રહીએ તો પછી આપડું ગામડું તો એકલું ગંદકી અને પડોશમાં થઈ જશે એટલે જેથી કરીને અમારા સરપંચશ્રીને વાત કરી કે આ લોકોને સમજાવો અને અમે બેઠક પણ કરેલી સભા ભરેલી હતી અને ત્યાં અમે પ્રસ તો કરી કે સરપંચથી તમે આ બધા લોકોને કેહવો કે કચરો ના કર ગમે ત્યાં ના ફેંકો અને એ લોકો ઘણા બધા અમારા ગામમાં છે વધારે ધૂમપાન કે વ્યસન ખુબ કરે છે દારૂ પી છે પછી સિગારેટ પી છે કે અન્ય પ્રકાર ના કોઈએ એવું બધું ધૂમ્રપાન કરે છે. જેથી કરીને ગામમાં પણ આવા જે દુભ્રમણ કર્યા સિગરેટી છે જેના કારણે ધુમાડો નીકળતો હોય છે તે હવામાં પડે છે જેને કારણે નાના નાના બચ્ચા હોય છે તેમને પણ આવા શ્વાસ માં જાય છે. જેથી કરીને એમને પણ ખૂબ તપ થાય છે. જેથી કરીને આપણે ખૂબ સાવચેતી રાખવી જોઈએ અને આપણે આવા બધા જે વ્યસન કરતા લોકોને સમજાવવું જોઈએ કે આવું ના કરો અને તમારા માટેરા હેલ્થ માટે સારું નથી. કારણ કે તમે આવું વ્યસન કરશો તો તમારું શરીર એટલું નબળું પડી જાય જેના કારણે તમારું મૃત્યુ પણ થઈ જશે વહેલા તકે. આથી કરી ને હું સમજાયું પ્રસ્તાવ કર્યો અને ગમે ત્યાં ક રો ના એમ કીધું અને હમને તો સરપંચ બે ત્રણ દિવસમાં બધા-બધા ઘરે કચરા પેટી મોક દી છે અને એ લોકો હવે કચરા પેટીમાં નાખતા છે અને પેલા જે કરતા હતા તેને કરતા થોડું ઘણું ઓછું થઈ ગયું છે અને સમજાવું છે અને કચરો ગમે ત્યાં નાખવો જોઈએ કારણ કે આપણને આજુબાજુ કચરો નાખીએ તો પછી આપણને રહેવાનું પણ ના ગમે જેથી કરીને આપણે કચરો ગમે ત્યાં ના નાખવો જોઈએ અને સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે અમે જો સ્વચ્છતા ના રાખશું તો પછી આગળ જતા આપણને આવનાર પેઢીને ખૂબ તકલીફ થશે અને દેશને પણ નુકસાન થવાનું છે. તમારું શું માનવું છે કચરો કચરા પેટીમાં નાખવો જોઈએને એમ તો?
હા ભાઈ મારે પણ એવું જ માનવું છે કે કચરો કચરા પેટીમાં જ નાખો છે અને તમે જે પેઢી ની વાત કરી તો પેઢી શું હોય છે કે આપણને જોઈને શીખતી હોય છે આપડે કેવું કે આપણા વડીલોને જોઈને શીખીએ તેવું આપણને જોઈને નાના નાના છોકરાઓ પણ શીખતા હોય છે જેથી કરીને જો આપણે કચરો ગમે ત્યાં નાખ તો આપને જોઈને નાના નાના છોકરાઓ પર ગમે ત્યાં કચરો નાખી દે તેથી કરીને જો નાના નાના છોકરાઓને આપણે શીખવવું હોય કે કચરો કચરા પેટીમાં નાખવું તો પહેલા તો આપણે છે ને પોતે કચરો કચરા પેટીમાં નાખવું શીખવું જોઈએ અને પછી આપણે તેઓને સામે આપણે કચરો કચરા પેટીમાં નાખવું જોઈએ જેથી કરીને તેઓ પણ પોતે જ કચરો કચરા પેટીમાં નાખશે કારણ કે બહારના લોકોમાં શું હોય છે કે જે બીજા દેશ બીજા દેશમાં છે ને પહેલેથી જ કચરો કચરા પેટીમાં નાખવાનું કહ્યું છે જેથી કરીને નાના નાના છોકરાઓ પણ કચરો કચરા પેટીમાં જ નાખ જેથી કરીને તેમનો દેશ એકદમ સ્વચ્છ છે પરંતુ આપણા દેશમાં એવું ના હોય છે કારણ કે બધાને શું કે આપણે કચરો કચરા પેટીમાં નાખશું તો આપણો મતલબમાં ઈજત ઓછી થઈ જશે એવું બધાને લાગતું હોય છે તો જેથી કરીને કચરો કચરા પેટીમાં આપણે નાખવું જોઈએ ખુબ જ સારી બાબત છે અને કચરો કચરાપેટીમાં નાખવાથી કેટલાક એવા ફાયદાઓ થાય છે જેમ કે જો આપણે કચરો કચરા પેટીમાં નાખીશું તો પહેલાં તો સ્વચ્છતા જળવાશે અને સ્વચ્છતા જળવવાથી શું થાય કે આપણને કોઈ પણ રોગ કેવું થવાનું હોય ગંદકીથી તો તે રોગ પણ ન થશે અને આપણે કચરો કચરાપેટીમાં નાખ ખવાથી આપણા આજુબાજુના લોકોને પણ ખૂબ જ એવું સ્વચ્છતા જળવાઈ રહેશે અને ખૂબ જ એવું સારું લાગશે અને આપણા ગામમાં જો આપણે સ્વચ્છતા રાખીશું તો બધા જ લોકોને આપણા ગામમાં આવવાનું ગમશે અને આપણા ગામ ખૂબ જ એવું પ્રસિદ્ધ થશે અને આપણા ગામનો વિકાસ થશે. જો આપણે સ્વચ્છતા જાળવીશું તો બધા જ ગામજનોને પણ ખૂબ જ સારું લાગશે અને આપણા ગામમાં જે બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે કે કચરો કચરા કચરો ગમે ત્યાં ફેલાવવાથી અને પ્રદુષણ વધવાથી તો તે પ્રદુષણનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું થઈ જવાનું છે. જો આપણે એકદમ યોગ્ય રીતે કચરો કચરા પેટીમાં નાખશું, આપણા શરીરને સારું નાખશું, રોજ નહાવશું અને આપણા નખ રોજને યોગ્ય રીતે કાપશું. આ બધી બાબતો જો સરખી રીતે જો કરવામાં આવી તો પ્રદુષણનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જવાનું છે. પરંતુ આટો થઈ આપણા ઘરની અંદર ની વાત અને ગામની વાત પરંતુ હું મોટા પાયા પર વાત કરું તો પ્રદુષણ અટકાવવા માટે એટલું જ કાફી નથી. કારણ કે પ્રદુષણ એટલીક વસ્તુઓથી થતું નથી પ્રદુષણ જેમ કે કેટલીક જગ્યાએ બધા ઝાડવાઓ કાપવામાં આવે છ છે, ઝાડ ગમે ત્યાં કાપી નાખવામાં આવતા હોય છે રસ્તા બનાવવા માટે અને કેટલીક જગ્યાએ વાહનો ખુબ જ એવા વધારે ચલાવવામાં આવે છે, કેટલીક ફેક્ટરીઓમાંથી ધુમાડો એવો નીકળવામાં આવે છે, કેટલીક ફેક્ટરીઓમાંથી પાણીઓ પણ ગંડુ પાણીઓ સારા પાણીઓમાં સોડવામાં આવે છ છે તો આ બધી બાબતો પણ વાત કરવી જરૂરી છે. આ બધી બાબતોને અટકાવવી જરૂરી છે તમારે શું કેવું છે?
હા તમારી વાત એકદમ સાચી છે. તમે કીધું કે આ મોટા પાયેમાં જે પ્રદૂષણ થાય છે તેને અટકાવવું ખૂબ જરૂર છે અને તે ઉદ્યોગો આવે જેમાંથી નીકળતા ધુમાડા કચરોનો નિકાલ ગંદા પછી ગંડા પાણી નિકાલ થાય છે એ ગમે ત્યાં નદીઓ નાખ દે છે જેથી કરીણે આપ અને નુકસાન ખૂબ થાય. છે. આથી કરીને આપડે એવું જ કે, આપડે પ્રડુષણ અટકાવવું જોઈએ. અને સરકારને આપડે પેલું કરવું જોઈએ. સરકારે પણ વિચ ચારવું જોઈએ. અને સરકારે આવા બધા પગલા લેવા જોઈએ. અને કચરો અ ન ગમે ત્યાં નાખવો ન જોઈએ. અને સરકારે આવા જે કચરો કરતા હોય છે. અને જે ગમન જે પણ જે કંપની આવુ કરે છે, પ્રડુષણ ફેલાવે છે. તેમને યોગ્ય કડે તે દંડ વસૂલ કરવો જોઈએ. અને મારા ગામમાં તો એવું છે કે, મારા ગામમાં પહેલા એટ પાણી તો અમને સારું સ્વસ્થ મળી રહે પીવાનું. પરંતુ, અમારા પહેલા જે ગામમાં હત તે પાણી એટલે જે ક જે પેલું બો એ જે બોર હોય તેમાંથી બધા લોકો યુઝ કરતા હતા. જેમ કે, હેન્ડપંપમાંથી જેથી કરીને તેમાંથી પાણી પણ એવું ખરાબ નીકળતું હતું. અને બધા લોકો યોગ્ય રીતે વાપરતા હતા. પરંતુ, પાણી એટલે પીવા લયક ન હતું. પરંતુ પીવા પડતું. કારણ કે, પાણીની એટલી બધી સુવિધા સુવિઘા ન હતી. અને કે અમુક ના જગ્યાએ બ એટલે અમુક ના જે ઘર હતા ત્યાં, એમ બોર પણ ના હતા ઘરે ઘરે. અને મારા ઘરે પણ પહેલા તો બોર ન હતો. પરંતુ, હવે તો કરાવેલું છે. અને સારું એવું સ્વસ્થ પાણી મળતું જ છે. પરંતુ અ પાણી પણ ગામડામાં સ્વસ્થ મળી રહેવું જોઈએ. એ સરકારે માનવું જોઈએ, અને સરપંચ સિ એ પણ મુલા હેલ લેવું જોઈએ. જેથી કરીને એક ગ ગ જે ગામમાં એક જગ્યા વ્યવસ્થિ જગ્યા હોય, ત્યાં એવો બોર કરેલો હોવો જોયે અને તે પાણીની પરબ એ લોકો રાખવી જોઈએ. અને બધા લોકો આવનારા જતા લોકો પાણી પી છે. અને હમણાં ગરમીમાં હાલ તો બધાને પાણીન જરૂર છે, જેથી કરીને ગામમાં જે પણ કોઈ ફેરિયા આવે છે. વ્યાપારી કોઈ એટલે કોઈ વેચવા માટે કોઈ વસ્તુ આવે છે. ફેરીયો આવે તે લોકોને પાણી વ્યવસ્થિત મળી રહે. એવું એ લોકો વિચારવું જોઈએ. તમારા ગામમાં પાણીની પરબ છે કે નથી?
હા ભઈ, અમારા ગામમાં પણ ખુબ જ એવું સારી રીતના પાણી મળી રહે સે. કારણ કે પહેલા શું હતું અમારા ગામમાં ખુબ જ એવું સુખો પડતો હતો. અને પાણીની ખુબ જ એવી અછત પડતી હતી. પરંતુ હમણાં શું ક્યાં સરકારી બોર ખેતી કરીને અમે અરજી કરી. અને અમારામાં પણ હેન્ડપંપ નાખવામાં આવ્યો. જેથી કરીને ત્યાંથી બધા જ લોકો પાણી ઉપ લઇ જાય. અને ટલીક જગ્યાએ ફ્રી માં બોર પણ કરી આપવામાં આવ્યા. બધાના ઘરે-ઘરે. જેથી કરીને બધાના જ ઘરે બોર થઈ ગ્યા. જેથી કરીને ત્યાંથી જ લોકો તીમાં પણ પાણી કરતા હોય છે. જેથી કરીને ખુબ જ એવું સારું પડ્યું સે, અમારા ગામમાં. અને થોડો ધીરે ધીરે વિકાસ પણ થઈ રહ્યો સે. અને ગામના બધા જ કો દુષણ પર ખૂબ જ જેવી એ કાળજીઓ રાખી રહ્યા કરતા રહ્યા સે. અને ગમે ત્યાં વધારે પડતું પાણીનો ઉપયોગ નથી કરતા. અને જ્યારે પણ જરૂર એટલું પાણી ઉપયોગ કરીએ સીએ. ખેતીમાં પણ જ્યારે જેટલું જરૂર પાણી હોય એટલું જ પાણીનો યોગ પાણી પણ શારીરિક ઉપયોગ થઈ રહ્યો સ, અને કેટલાક લોકો પણ પ્રેરાયા અને તેઓ પણ અમારા ગામના જેવું જ પોતાના સે. જેથી કરીન અમે ખુબ જ એવું પ્રાઉડ મેહસૂસ થઈ રહ્યું સે. અને છતાં પર વધારે કાળજી અપાવીને પ્રદુષણ મુક્ત ગામ બનાવ્યું. શું તમે પણ, તમારા ગામને એવી રીતના બનાવા માંગો છો?
હા, કારણ કે આપડે બનાવવું હોય તો ખુબ જરૂરી છે. કારણ કે, આપણે હમણે તો આવું ના કરશું. એટલે ગંદકી કરીશું. તો આપણને તબલીક જ છે. અને આપડા ગામના લોકોને પણ તપલીક જ છે. જેથી કરીને આપડે કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ. અને આજુબાજુ જે પણ જે આપણે બ ત્યાં નાના નાના બાળકો હોય છે. આયા અમણે ન આવનારી પેઢીવાળા હોય. તેમને પણ સમજાવવું જોઈએ. અને આવા કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ. અને અવ જે પણ આવો ક ટાકીને વસ્તુમાં ખાય છે, ને ગમે ત્યાં ફેંકી દે છે જે બાકી તો ખબર નઈ તમને કેટલું પ્રડુષણ કરે છે. અને તે નથી અને આજ જીવન રહે છે. આથી, આ પ્લાસ્ટિકનો યોગ્ય જ યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ. અન એનો યુઝ કરવો ખુબ જરૂરી છે. કારણ કે પ્લાસ્ટિક તો ખુબ અસર કરે છે, પર્યાવરણને. અને જમીનને પણ ખૂબ અસર કરે છે. એનો વહેલી તકે પેલું નીકળતું નથી. જેથી કરીને એનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે. આથી કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ. અને પ્રદુષણ તો કરવું જોઈએ જ નહી. સારું, મળે કો વાર આવે. તમે પણ તમારા આ આજુબાજુ ગમે ટાઈમે કચરો કરતા નથી, અને અ સાવચેતી રાખજો આ આગળ જતા.